જાામે છો તમે કેમ છો
હું પણ મજામાં છું આજ આપને કણી વિશે વાત કરીશું
આજ આપને તમને ફેશન આ વિશે વિ વિસ્તારથી વાત કરીએે છેીએ
એકદમ સાચી વાત થઈ બેન એ જે ટીવી જોવું અને પુસ્તક વાંચું ને
હા હા સાચું વાત કહો છો તમે તમે હા હા સાચું વાત કહો છો તમે
એ જે ખુબ સરસ વિષય છે
હા હા બિલકુલ સાચી વાત પહશો તમે
આજ ઘણા લોકો ટીવી જોવા પસંદ કરે છે એ જે અના ઘણા લોકો પુસ્તક વાંચવું વધારે પસંદ કરે છે
સાચી વાત કહો છો તમે બેન મને પણ બી એક અ જાણવાની ઈચ્છા છે કે આમ બંને થી શું વધારે ઉપયોગી છે
આ બંનેની પોતાની મજા અને મહહેત્વ છે ટીવી જોવું મનોરંજન અને માહિતી માટે ઉપયોગ છે એજ જયારે પુસ્તકો વાંચવું જ્ઞાન અર્જિત કરું આ તે વિચાર શક્તિ માટે ખૂબ ઉપયોગી છે.
હા મને પણ ભી ક્યારેક ટીવી ખૂબ અ જોવું ખૂબ ગમે છે સિરિયલ સમાચાર ફિલ્મ ઓ કુકરી શો રિયલિટી શો હ ઘણું બધું જોવા મળે છે.
એકદમ સાચી વાત કરી બેન એ જે સિરિયલમાં મને તો ઘણો ઇન્ટરેસ્ટ છે તે અલગ અલગ ડ્રામા અલગ અલગ ડ્રામા અલગ અલગ કન્ટ્રી ડામને ખૂબ દેખનો ગમે છે એ જે ફિલ્મ એ જે મને અ બચારી ફિલ્મ દખણી ઘણી ભાવે છે જે હું મારે બાલકાના લારે દેખતી રું
બિલકુલ સાચી વાત કહ સોતા હ મેં ટીવી એક મોટા પડદા એ એ છે ઓછા સમયમાં ઘણી માહિતી અને મનોરંજન મળી જાય તો આખા સામે હોયથી સમજનું સરળ બને બન છે.
જે સાચ સાચી વાત કરી છે બેન એ જે બાળકે માટે પણ શૈક્ષણિક કાર્યક્રમ હોય છે ને
હા જરૂરી જરૂર ઘણા શૈક્ષણિક સેનલ અ ડ્યુલોમેટ્રિક આ પ્રણાલીઓ વિશે કાર્યક્રમ વિજ્ઞાન અને ઇતિહાસના કાર્યક્રમ બાળકો માટે ખૂબ જ જરૂરી છે.
એ જે પણ ટીવી ના ઘેર ફાયદા પણ હોય છે ન
હા હા વધારે ટીવી જોવાથી સમયનો બિગાડ થાય ઓર આખા પર અસર પડે છે. તો અનેને અભ્યાસ અથવા કામ થી ધ્યાન હટે છે.
એકદમ સાચી થયું બેન એ જે ક્યારેક કાર્યક્રમ જોવા એ જે બેઠા હોય અને પછી બીજી વાત એ જે ત્રીજો કાર્યક્રમ ચાલુ થઇ જાય
બિલકુલ સાચી વાત કહો છો તમે હા અને એનાથી ઘણો સમય વાયા જાય ખાસ કરીને બાળકોને ટીવી આદતમાં ફસી જાય તો અભ્યાસમાં નુકસાન થાય જ છે
એ જે સાચું થયું એ જે પુસ્તકો વાંચવાની વાત કરે એ જે તારા માટે એશા માટે મહત્વનું એ જે અ વાંચવાથી જ્ઞાન વધે છે એ જે ભાષા સુધરાય છે. એ જે લીખવા માટે બી ખુબ સહી વ છે એ જે વિચાર શક્તિી એ જે કલ્પનાત્મક શક્તિ છે વાભી પણ વધે છે.
હા હા પુસ્તક વાંચવા હું તો હ વાંચવા વખત માનસ વિચાર કરે છે કે સમાજ છે અને કલ્પના કરે છે
એ એકદમ સાચું થયું બેન એ જે પુસ્તક કેવલ માહિતી નથી આપતું પણ માનસને શાંતિ એકાગ્રતા અને અંદરથી સમૃદ્ધિ પણ આપે છે એ જેનું પુસ્તક આપણે ખૂબ હાવ શકાવ્યું છે એ જે સં સંસાર અમ સંસરનું મહત્વ એ છે હર ચીજનું કે ભણણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. એ જે અ કિતાબનું અલગ અલગ કિતાબ હોય છે. કિ અ જે કશ કશ સક્સેસફુલ સ્ટોરી વય છે. એ જે તમે બી આને બહ જ જ્ઞાન આપે છે.
સાચીસ તમે બેમ ક્યારેક બહુ જ પ્રકારની પુસ્તકો વાંચવા જોઈએ. વાર્તાલાપ પુસ્તકો હોઈ જીવન શરીત નો. વિજ્ઞાન, ઇતિહાસ, ધાર્મિક, પુસ્તકો અને, પ્રેરણાદાયક પુસ્તકો. કવિતા આપણી રુચિ પ્રમાણે ઘણી સારી. વાંચવા શકાય.
એ જે સાચું થયું બેન એ જે પુસ્તક કેવાલ. માયા આપણે મનને શાંત રાખીએ. એ જે એકાગ્રતા રાખે એ જે અંદરની સમૃતિ પણ આપે છે. કે જે આપણે ખૂબ અ આ
સાચું કહો તમે બેન. આજકાલ મોબાઈલ અને ટીવી ના કારણે તો પુસ્તક વાંચવાની આદત છી થઈ ગઈ છે. તમારી બેન અવાજ નથી, આવ આવી રહી છે.
હેલો,
હા હા આવે છે, હવે આવે છે, તમારી અવાજ. તો. એ સાચી ચિંતા છે, કે ટેકનોલોજીનો ઉપયોગ છે, પણ. વાંચવાની આદત જ. જાણવીને ખૂબ જરૂરી છે.
એકદમ આજકાલ બી રહી હૈ પર વાંચવા નું પણ એટલું જ જરૂરી છે. એ જે કિતાબ આપણે અલગ અલગ જ્ઞાન દેવે એ જે ખૂબ મદદ કરે છે. એ જે પુસ્તક ન વાંચના ગેરફાયદા શું હોઈ શકે?
ખાસ કરીને ગેરફર ફાયદા તો નથી પણ જો ખોટી. એ બે બેઠકમાં વાંચીએે ઓર ઓછા પ્રકાશ માં વાંચીએ. તો અ અથવા લાંબો સમય લગાતાર વાંચીએ. તો આખા થઈ શકે.
અચ્છે અચ્છા સાચું થયું એટલે સંતુલન જરૂરી છે?
હા હા ટીવી પણ મર્યાદામે જોવો તો પુસ્તકો. માટે રોજ થોડો સમય. રાખવો તે ખૂબ જરૂરી છે, ઓર મન લાગે છે, કે ટીવી. ત્વરિત મનોરંજન આપે છે, પણ પુસ્તકો. કો અંદરથી વિકાસ કરે છે.
એકદમ સાચું થઈયુ. ખુબ સુંદર કહ્યું એ જે ટીવી બહારની દુનિયા બતાવે છે. એ જેને પુસ્તક અંદરની દુનિયા સમૃદ્ધિ બતાવે છે.
હા. તો ક્યુ વધારે પસંદ કરો છો, તમે ટીવી, પુસ્ત ટીવી યા પુસ્તક?
હું પુસ્તક વાંચવું વધારે પસંદ કરું છું.
છે એ જ કારણે એનાથી જ જ્ઞાન શાંતિ અને વિચાર શક્તિ વધે છે. એ પણ માહ માહિતી માટે અને. સમાચાર માટે ક્યારેક ટીવી પણ જરૂરી છે. એ જે અને હું કહીશ કે મને બંને ગમે છે, પણ હવે થી હું રોજ વાચન માટે પણ સમય કાઢીશ.
એ ખૂબ જરૂરી આદત છે, એમ. રોજ થોડું વાંચવાથી પણ ઘણો ફાયદો થાય.
એકદમ સાચું કયું બેન.
ટીવી ના ફાયદા મનોરંજન મલે સમાચાર અને માહિતી મળે શૈક્ષણિક કાર્યક્રમ જોવા જોઈ શકાય દ્રશ્ય અને સમજવું સરળ બને છે. ઓર ટીવી ના ગેરફાયદા ભી બહુ છે સમયન્દ્રો બિગાડ બી થાય. આખા પર અસર પડે ઓર અભ્યાસમાં બાધા આવે. અને આલસ આ આલસ અને આદત વધી શકે.
એ જે સાચું થયું બેન એ જે ગેરફાયદા યું હોય છે અને અરે પુસ્તકો વાંચના ફાયદા તો યું હોવે છે કે પુસ્તક વાંચવો જ્ઞાન વધે એ જે પુસ્તક વાંચ એ પુસ્તક રોજ વાંચા તો પુસ્તક રોજ વાંચવા તો ગુજરાતી ભાષા આવે લાગે છે. એ જે કલ્પનાત્મક શક્તિ અને વિચાર શક્તિ વધે એ છે એકાગ્રતા અને શાંતિ મળે એ જે વ્યક્તિત્વ વિકાસ થાય
હા સાચી વાત કહ છો તમે પુસ્તક વાંચવાની સાવધાની યોગ્ય પ્રકાશમાં વાંચવું યોગ્ય બેઠક પુસ્તકો વાંચવાની સાવધાની
બતાવું છું ને
હા હા સાચી વાત કહો છો તમે યોગ્ય પ્રકાર વાંચવાનું ઔર આ યોગ્ય બેઠક રાખવી આંખોને આરામ આપવું તું એટલે નિષ્કળ છે કે ટીવી અને પુસ્તક બંને ઉપયોગી છે પણ પુસ્તક વાંચવાનું જીવનના વિકાસ માટે વધારે મહત્વ છે.
એકદમ સાચું થયું બેન એથી અને ટીવી મર્યાદમાં જોવી જોઈએ
હ હા ટીવી તો મર્યાદા જ જોવી જોઈએ ઓર અમ આજ મને ત્યારેથી સાથે વાત વિષય કરીને બહુ આનંદ આયો.
ચલો બેન આવજો
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ